ક હલો. હા ઓકે મજામાંને.
હા.
હા હા અમે પણ મજામાં.
હ. આપણે આજે બેંક વિશે જાણીતી કરીએ.
હા.
તો આપણે જોઈએ કે બેંક. આપણેે પૈસા જમા કરવા હોય તો, બેંકમાં જવું પડે. અને જો આપડે. તેનો વિશેષ જાણકારી લેવા માટે. બેંકમાં પણ જવું પડે, કારણ કે આપણે જો કોઈ જાતની ખબર ન પડતી હોય તો, આપણે બેંકમાં જવું પડે, જેથી આપણે વધુ માહિતી મળે, અને આપણે બેંક વિશે પણ જાણી શકીએ, એના વિશે? તમે શું ખયાલ છો?
હમ, તમાર વાત એ બરાબર છે, આપને કોઈ લોન લેવાનું હોય. કોઈ પૈસા-પૈસા આપણને ઉધા જ જોઈતા હોય. એના માટે આપણે બેંકની હેલ્પ મદદ કરી શકીએ, અને બેંકમાં આપણું ખાતું કરાવું શકીએ, અને આપણે બેંકમાં પોતાના પૈસા સેવ કરી શકીએ. હ, એનાથી આપની બચત સારી થાય, અને આપણું જીવન પછી સરળ રીતે ચાલી શકે, અને બેંકમાં જઈને, આપણે વધુમાં વધુ માહિતી મેળવી શકીએ. એનાથી આપણે લોન પણ લઈ શકીએ, અને તેનાથી આપણે સરળ હપ્તા રીતે આપણે બેંકને ચૂકવી શકીએ. જેના થ આપને કોઈ વધારે પડતા પૈસા આપવા જોઈએ નહી, એના વિશે તમારા શું ખ્યાલ છે?
હા, તમારી પણ એકદમ સાચી વાત છે. જો આપણે કોઈ પણ જાત ન લોન લેવા ન હોય તો, આપણે બેંકમાં જવું પડે છે. આપણે તે બેંક લોન આપી, અને તેને આપણેે સારી રીતે ઉપયોગ કરે, એટલે કે આપણે એવું નથી કે, ના લેવું જોઈએ. કારણ કે, આપણે ઈમરજન્સી હોય, કોઈ આપણે બિઝનેસ કરવા માંગતા હોયને આપણે. પૈસાની જરૂર હોય તો, તે આપણે બેંકમાં જને લોન લેવું જોઈએ, અને વહેલી તકે તે પૂરો થાય, એ બ આપણે સક્રિય પણ કરી જે, જેથી લોન વાળા બીજી વખતે લોકો કો લોન આપી શકે, આથી. આથી ગામડાઓમાં જોઈએ કે. લોન લેતા હોય, કારણ કે પોતાનો બિઝનેસ ખુલ્લો માંગતા હોય, જેથી આપણે ના બિઝનેસ કરીએ તો, આપણે પૈસા આવે, અને જેથી આપણે તેજ તે જ પૈસાથી આપણે લોન નું યાજ ભરી શકીએ. આજે તમારો શૌ ખ્યાલ છે?
હા, તમારી વાત એકદમ બરાબર છે, જયારે આપણે હ, બેંકમાં જઈએ, આપણે કોઈ બેંક નું ખાતું કેવી બનાવાનું. હ, કેવી રીતે બેંકમાં પૈસા જમા કરવાના? કેવી રીતે ઉપાડવાના? તે આપણને માહિતી ના હોય તો, બેંક વાળા આપણને સરળ રીતે મદદ. છે હેલ્પ કરે છે, આપને આપ ખાતું ખોલી આપે છે. ની સરળ રીતે તેમાં પૈસા જમા જમા કરી શકે છે. અને પૈસા ઉપાડી પણ શકીએએ, તમારી વાત એકદમ બરાબર છે કે. જયારે આપણે બિઝનેસ ચાલુ કરવાનું હોય ત્યારે આપણે પછી પૈસાની અસર પડે ત્યારે આપણી બેંક ની મદદ લેવી જોઈએ જેનાથી આપણે લોન લઈ શકિયે. અને આપણે આપું પોતાનું બિઝનેસ ચાલુ કરી શકીએ અથવા કોઈ આપનું ઘર ઘર પરિવારના સદસ્ય કોઈ બીમાર પડે તો આપણે ઈમરજન્સીમાં એમાં, પૈસાની જરૂર પડે તો પણ આપણે બેંક ની મદદ લઈ શકીએ. જેથી આપણે સરળ રીતે લોન લઈએ અને આપણે ને સરળ હપ્તેથી આપણે એ લોન ચૂકવી શકીએ અને આપણે એક જ વાત નહી ઘણી વખત બેંક આપ પણ મદદ કરે છે લોન આપવા માટે અને આપણે આપણા પોતાના ઘર પરિ-હમ- પરિવારના સદસ્યોને, સારી રીતે બીમાર હોય તો તે લોકોને સારી રીતે એ લોકોની સારવાર કરી શકીએ અને આપણે પોતાનું બિઝનેસ ચાલુ કરવું હોય તે પણ આપણે સરળ રીતે ચાલુ કરી શકીએ એના વિશે તમારો શું ખ્યાલ છે.
હા તમારી વાત પણ એકદમ સાચી કારણ ક્યારેક લોકો ને આપણી સાથે ઢોંગ થાય છે કે કેટલાક લોકો કોલ કરે અને જે આપણે અકાઉન્ટ નંબર માંગે છે અને તેઓ આપણે પણ આપણને પણ વધુ માહિતી ના મળે હોય અને આપણને જાણ ના હોય. ખબર નથી પડતી હોય તો આપણે તે લોકોને બેક અકાઉન્ટ નંબર આપી દેતા હોય છે. જે લોકો આપણને એવી રીતે કરતા હોય અને તે પછી આપણા બેંકમાં ના બધાં પૈસા ડિપોઝિટ એ ના બેંકમાં કરી લે આજેથી આપને સાઈકલ એને એને સાયબર ક્રાઈમ કહી શકે કારણ કે એને નામ આપીએ છે એટલે સાયબર ક્રાઈમ કહી શકે એટલે જે લોકો આપણે આવી રીતે ઢોંગ કરતા હોય તે લોકો આવું થાય. તો આપણે બેંક ની મદદ લેવી જોઈએ જેથી તે બેંક લોકો બેંક વાળા લોકો એની આપને વધુ માહિતી આપે અને તે બેંક માંથી આપણને સરળતાથી તે આપણા પૈસા પાછા મળી જાય એથી આપણે ક્યારે પણ આવું બનાવ બનતો હો તો મોટા ભાગે લોકો બેકમાં જતા હોય ને તો વધુ માહિતી ઝાડના લોકો પાસે જતા હોય જેથી આપણને. તે પૈસાને આપણને મળી શકે એથી તમારો શું ખ્યાલ છે?
હમ્મ તમારી વાત એકદમ બરાબર છે. અહહ- આપણે બેંક આપને ઓનલાઈન પૈસાની બી વ્યવસ્થા કરી આપે છે એટીએમ કાર્ડ. જયારે આપને કોઈ આપણ ઘરનો સદસ્ય બીમાર હોય અને એને અહ -બેંક થી દૂર કોઈ સારી હોસ્પિટલમાં લઈ જવું. હોય આપણે લઈ જઈ શકીએ અને જયારે આપને પૈસા ની જરૂર પડે. ત્યારે આપણે નજીકના એટીએમમાં જઈને આપણા બેંક માંથી પૈસા ઉપાડી શકીએ. જેનાથી આપણે આપણા પરિવાર સદસ્યોની સારી રીતે સારવાર કરી શકીએ આપણે બેંક સારી રીતે ઓનલાઈન કેશિંગનું અ વ્યવસ્થા આપે છે અને આવા કોઈ પ્રોડક્ટ સાથે કઈ પણ થાય ત્યારે આપણે બેંક સારી રીતે સહાય આપે અને આપણે બિઝનેસ ચાલુ કરવો હોય. આપણે આપણે પણ સારી રીતે એટીએમ દ્વારા અમે તેમાંથી પૈસા ઉપાડી શકીએ છીએ તમારા આ વિષ શું ખ્યાલ છે.
હ તમારી વાત પણ એક કારણ કે બેંક વાળા લોકો પણ સારી રીતે આપણે ઉપયોગ આપ્યો છે. વિશેષ આપણે વિકાસ દેશ થયો છે જેથી આપણે ઓનલાઈન પણ પૈસા એકબીજાને ટ્રાન્સફર કરી જોતા હોય જેથી આપણને કોઈ સમયે ઈમરજન્સી હોય તો આપણા સગા સંબંધી વાળા લોકો પાસે પણ તે પૈસાથી આપને લઈ શકે છે અને જો ધારો કે આપણને કોઈ પૈસા મોકલાવાના હોય બીજા પાસે તો આપણે જેમ કે એટીએમ કાડૅ કાડૅથી આપણે ગૂગલ પે ખોલતું હોય તેથી આપણે ગૂગલ પે માંથી પણ ગૂગલ પે અને પેટીએમમાંથી પણ આપણે લોન લઈ શકીએ આપણને જરૂર નથી કે બેંક માં જ જવું પડે અને બેંક માં જ જવું પડે એવું નથી. કારણ કે આપણે આ પેટીએમ અને ગૂગલ પે માંથી પણ આપણે પચાસ મિનિમમ પચાસ સુધી આપણને પૈસા લઈ શકે જેથી આપણે ધીરે ધીરે પણ આપણે તેમાં જમા કરી જોઈ જોઈએ જેથી આપણે જેથી આપણે બીજી વખત પણ તે લોકો મદદ કરે આવી રીતે ઘણા ઘણા વિક વિકસિત થતો ગયો છે દેશ જે જેકે એટલે ઘણી બધી એવી બેંક માંથી આપને સહાય મળતી હોય કે એકબીજાને પૈસા ટ્રાન્સ એવી બધી માહિતી લેવી જોઈએ આપણો શું ખ્યાલ છે આ વિશે.
હા તમારી વાત એકદમ બરાબર છે. એ બેંક વડે ખૂબ જ સરળ રીતે ઓનલાઈન ચાલુ કરેલ છે. જેનાથી આપણે કોઈને ઈમરજન્સીમાં પૈસા આપી શકીએ એમરજન્સીમાં આપણે પૈસા એકબીજા પાસેથી માંગી શકીએ. હ એ ખુબ જ એક સાચી વાત છે કે ઓનલાઈન બરાબર છે. અ કશો ફ્રોડ એવો આવતો નથી. અને આપણે એકબીજા પરથી શેર શાઈ હકે પૈસા એકબીજાને આપી શકીએ એકબીજા પાસેથી માગી શકીએ. જયારે આપને બેંક પાસે જોવું નથી પડતું. તો આપને સીધા સીધા ઓનલાઇન દ્વારા આપણે બેંક પાસે જવા વગર આપણે બેંક માંથી પૈસા ઉપાડી શકીએ. બેંકમાં પૈસા જમા કરાવી શકીએ. એમાં કોઈ મોટી ઝંઝટ આવતી નથી ને આપણને બેંકમાં જવું પણ પડતું નથી. એના તરફ તમારો શું ખ્યાલ છે.
હા તમારી વાત પણ એકદમ સાચી છે. કારણ કે ઘણી વખત આપણને તકલીફ પડતી હો તેવી ત્યારે આપણે બેંકમાં જવું પડે કારણ કે કેટલીક વખત આપણે આપણા જો ધારો કે આપણે નવું અકાઉન્ટ બનાવું બનાવવું હોય તો આપણે સ્વાભાવિક છે કે બેકમાં જ જવું પડશે. કારણ કે નવા અકાઉન્ટ બનાવવા માટે બેક બેંકની જ જરૂર પડે ત્યાં બનાવી જોઈ ધારો કે આપણે અચાનક મોબાઈલ આપણે આપણી વય વધી ગઈ હોય અને મોબાઈલ નંબર ચેન્જ કર્યો હોય તો પણ આપણને
તો પણ આપણને તો પણ આપણને બેંકમાં જ, જેથી આપણને મોબાઈલ નંબર મોબાઈલ નંબર આપણે નાખીને, ચેન્જ કરી શકીએ. અને ઘણા બધા એવી તકલીફ પડતી હોય, જેથી પણ તેનો. જેથી આપણે સુૂટકા મળતો નથી, તે આપણેે બેંક ની મદદ લેવી જોઈએ, જેથી આપણે બેંક વાળા ખુબ સરળ રીતે મદદ કરી આપે છે, અને જો આપણા તેમાં કામ કરતા વર્કર્સો, જો આપણે મદદ ના કરે તો, તો આપડે મેનેજર ને જાણ કર. કરવી જોઈએ, જેથી આપને. ઘણી બધી તકલીફો તકલીફો નો નિર્ણય લઈ શકે છે. આથી તમારા આ વિષય પર શું ખ્યાલ છે?
હા, તમારી વાત એકદમ બરાબર છે, જયારે આપને નવું અકાઉંન્ટ ખોલતા ખોલવું પડે. અને મોબાઈલ નંબર ચેન્જ કરવો પડે. મોબાઈલ નંબર લિંક કરવો પડે, ત્યારે આપણે મોટા ભાગે બેંકમાં જ જવું પડે છે. કારણ કે, એ બધી ઓનલાઈન પ્રોસેસ થતી નથી, અને બેંકમાં એનો નોંધ રહેવો એટલે. આપણને બેંક માં જવું પડે છે. હ, જયારે નવું અકાઉન્ટ ખોલવું પડે, ત્યારે બેંક વાળા પાસેથી આ બેંક વાળ આપણને ખુબ જ મદદ કરે છે, અને મોબાઈલ નંબર લિંક કરવા માટે, એટીએમ કાઢવા માટે એ બધા એ બધા કામો કરવા માટે, આપણે બેંક પાસે જવું જ પડે છે. જેનાથી આપણે સરળ રીતે કરી શકીએ. ઓનલાઈન એ બધી પ્રોસેસ નથી, પરંતુ એક સરસ છે કે, બેંક પાસે બધી નોંધ રહી, કઈ તારીખ તમે એટીએમ કાઢેલું, ક ત્યારે કે, તમે મોબાઈલ લિંક કરેલું, કહ ત્યારે કે તમારું અકાઉન્ટ બનેલું. અને એમાં આપણે સરળ રીતે બેંક પાસે નોંધ રહી. એટલે આપણને વાંધો ના આવે, આ વિશે તમારો શું ખ્યાલ છે?
હા, તમારી વાત પણ એકવ છે, કારણ કે આપને જો ક્યારેક આપણે બેગમાં જ જત અને બહુ બહુ આપણે તકલીફ હોય, અને આપણે જો આપણે બેંક કાઢી શકી પૈસા તો આપણે બાજુમાં આપણે એટલે કે એકા જગ્યાએ પણ જઈને, આપણે તે જેમ કે આધાર આધાર લિંક થયેલું હોય, બેંક ખ તો આપણે આધાર કાર્ડ પરથી પણ આપણે તે પૈસા ઉપાડી શકે અને મિનિમમ આધાર કાર્ડ પરથી દસ હજાર ર ઉપાડ શેકેથી આપણને. બેગમાં. મદ મદદ માટે જવું હોય તો, આપણે ન જવું પડે. અને ઓનલાઈન થતા હોય તો, ઓનલાઈન થાય, એથી આપણે ધન્યવાદ, આભાર, થેન્ક યુ.
ધન્યવાદ.